તો
મજામાં?
બસ મજામાં તમે કેમ છો મજામાં?
હા બસ મજામાં છે અમે. હ આજે આપણે કોલેજમાં સ્ત્રી અને પુરુષ સમાનતા વિષય પર ચર્ચા થઈ હતી, એ એ સાંભળીને મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા. શું તું શું તું આ વિષય વિશે થોડુંક વિગતે, સમજાવી શકે?
હા જરૂરથી. આ ખૂબ જ મહત્વનો અને આજના સમયનો વિષય છે. સૌ પ્રથમ તો સમાનતા નો અર્થ સમજવો જોઈએ. સમાનતા નો અર્થ એ નથી કે સ્ત્રી અને પુરુષ એક સરખા જ હોય. પરંતુ બનેને જીવનમાં સમાન અધિકાર, સમાન તક. સમાન સન્માન અને પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધવાની સ્વતંત્રતા મળવી જોઈએ. આપણા સમાજમાં ઘણા વર્ષો સુધી એવી માન્યતા હતી. કે પુરુષ કમાશે, અને સ્ત્રી માત્ર ઘર સંભાળશે. પરંતુ સમય બદલાયો છે, આજે સ્ત્રીઓ શિક્ષણ. વિજ્ઞાન, રમત-ગમત, રાજકારણ, બિઝનેસ, પોલીસ. સેનાથી લઈને અવકાશ સંશોધન સુધી. દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરે છે, અત્યારે સ્ત્રી બધામાં એક સરખી રીતે પુરુષની સરખામણી કરી રહી છે.
હા આજે તો ઘણી મહિલાઓ ખુબ જ મોટા હોદ્દા પર કામ કરી શકે છે.
હા એકદમ સાચી વાત છે. પહેલા લોકો કહેતા હતા કે સ્ત્રીઓ નબળી હોય છે. અને મોટા નિર્ણયો લઈ શકતી નથી. પરંતુ આજે આપણે જોઈએ છીએ. કે મહિલાઓ મોટી મોટી કંપનીઓ ચલાવે છે. દેશનું નેતૃત્વ કરે છે. વિમાન ઉડાવે છે, ડોક્ટર, એન્જિનિયર. વૈજ્ઞાનિક, જજ અને પોલીસ ઓફિસર. પણ બની રહી છે, એક વાત યાદ રાખવી જોઈએ કે પ્રતિભા કોઈના લિંગ પર આધાર રાખતી નથી, જો તક મળે તો સ્ત્રી અને પુરુષ બંને અસાધારણ કાર્ય કરી શકે છે. આપણે કોઈ દિવસ સરખામણી ના કરવી જોઈએ, કે પુરુષ વધારે કામ કરી શકે છે. અને સ્ત્રી ઓછું કામ કરી શકે છે.
પરંતુ હજુ ઘણા ગામડાઓમાં દીકરીઓને ભણવા દેવામાં આવતી નથી.
હા એ તો એકદમ સાચી વાત છે, આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઘણા પરિવારો આજે પણ એજ માને છે કે દીકરીને વધારે ભણાવની જરૂર નથી. કારણ કે તેને લગ્ન કરીને બીજા ઘરે જવાનું છે. પરંતુ આ વિચાર એકદમ ખોટો છે. શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે. એ પછી દીકરો હોય, કે દીકરી હોય, શિક્ષણ તો મળવું જ જોઈએ. જ્યારે એક દિકરી ભણે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ શિક્ષિત થતી નથી. પરંતુ આખું કુટુંબ અને આવતી પેઢી પણ શિક્ષિત બને છે. શિક્ષિત માતા પોતાના બાળકોને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપી શકે છે. જો માતા ભણેલી હશે શિક્ષિત હશે. તો તેના બાળકને સારું જ્ઞાન આપી શકશે. અને આગળની પેઢી, સારી રીતે ચલાવી શકશે.
આ વાત મેં પણ ઘણી જગ્યાએ સાંભળી છે કે પુરુષ ભણે તો એક પુરુષ ભણે તો એક વ્યક્તિ ભણે પરંતુ એક સ્ત્રી ભણે તો આખું પરિવાર ભણે.
હા એ તો એકદમ સાચી વાત છે, આ માત્ર કહેવત જ નથી. પરંતુ હકીકત છે, આજે ઘણી એવી મહિલાઓ છે. જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભણીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન બદલી નાખ્યું છે. પરંતુ હજી ગામડાના લોકો છે એ લોકો એવું જ માને છે હજી પણ. કે છોકરીઓને દીકરીઓને ભણાવવી ના જોઈએ, એમને શિક્ષણ પ્રાપ્ત કરવું ના જોઈએ, પરંતુ માત્ર શિક્ષણ જ નહીં, પરિવારનો સહ કાર પણ ખૂબ જરૂરી હોય છે, જો પરિવાર આપણને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપશે, તો આપણે આગળ વધી શકીશું. ઘણી વખત દીકરીઓમાં પ્રતિભા હોય છે. પરંતુ તક મળતી નથી, જો માતા પિતા વિશ્વાસ રાખે. અને પ્રોત્સાહન આપે, તો દીકરીઓ પણ આકાશને સ્પર્શી શકે છે.
પણ ઘણા લોકો કે પણ કેટલાક લોકો હજુ પણ માને છે કે ઘરની જવાબદારી માત્ર મહિલાઓની જ હોય છે.
હા આ વિચાર પણ બદલાવાની જરૂર છે. ઘર માત્ર સ્ત્રી નું નથી આખા પરિવારનું છે. તેથી જવાબદારી પણ બધા સભ્યોની હોવી જોઈએ, માત્ર સ્ત્રી પર બધી જ જવાબદારી ના ઢોળવી જોઈએ, જો પતિ અને પત્ની. બંને નોકરી કરતા હોય, તો ઘરનું કામ પણ બંને એ મળી ને કરવું જોઈએ. રસોઈ બનાવી, બાળકોને સંભાન રાખવી, કે ઘર ગોઠવવું. સાફ સફાઈ નું કામ આ કોઈ એક વ્યક્તિની ફરજ નથી, આ આખા પરિવાર ની ફરજ બની જાય છે. સાચી ક્ષમતા, ત્યારે જ આવશે જ્યારે આપણે, કામને પુરુષનું કામ અને સ્ત્રીનું કામ. વહેંચવાનું બંધ કરીશું.
આજકાલ ઘણા બધા ઘણા પિતા પણ બાળકની સંભાળ રાખતા સંભાળ રાખતા જોવા મળે છે.
હા અને એ ખુબ જ એક સારો બદલાવ થઈ રહ્યો છે. બાળક માટે માતા અને પિતા. બંને સમાન મહત્વ ધરાવે છે. જ્યારે બંને મળીને જવાબદારી નિભાવે છે. ત્યારે પરિવાર વધુ સુખી બને છે. ત્યારે કોઈના ઘરમાં કોઈ ઝઘડા ને એવું થતું નથી. મને લાગે છે કે સમાનતા એટલે, સ્પર્ધા નહીં. પરંતુ સહકાર હોવુ જોઈએ. જો સ્ત્રી અને પુરુષ એકબીજાના વિરોધી બની. બની જશે. તો સમાજ આગળ નહી વધી, બંને એકબીજાના પૂરક હોવા જોઈએ. ત્યારે સમાજ આગળ વધી શકશે.
કેટલાક લોકો કહે છે કે સમાનતા. એટલે સ્ત્રીઓ સ્ત્રીઓ પુરુષ સ્ત્રીઓએ પુરુષ ની જેમ જ બધું કરવું જોઈએ.
ના સમાનતા એટલે પોતાની પસંદગીનું જીવન જીવવાનો અધિકાર. જો કોઈ સ્ત્રીને ઘર સંભાળવા માંગે. તો તે પણ સન્માન જનક છે. કે એ આખા ઘરનું એ આખા ઘર સંભાળી શકે છે. જો તે ડૉક્ટર બનવા માગે, તો પણ સન્માનજનક જ છે, કે એ કોઈ ડોક્ટર ડોક્ટર છે તો કોઈ કોઈની મદદ કરી શકે છે કોઈનો ઈલાજ કરી શકે છે. જો કોઈ પુરુષ રસોઈ બનાવવાનું પસંદ કરે. તો તેમાં પણ કઈ ખોટું નથી, પુરુષ પણ રસોઈ બનાવી જ શકે છે. સમાજે વ્યક્તિની પસંદગી નુ સન્માન કરવો જોઈએ, તેના લિંગના હથ નિર્ણય ના લેવો જોઈએ. કેમ કે અત્યારે બધા પુરુષો પણ બધામાં આગળ છે જે જેમ કે રસોઈ બનાવી, બીજા બધા કામમાં. અને આપડી સ્ત્રીઓ પણ વધારે આગળ છે બધા જ ક્ષેત્રમાં.
એટલે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધવાનો મોકો મળવો જ જોઈએ.
હા એકદમ સાચી વાત છે, કલ્પના કરો કે કોઈ શાળામાં. માત્ર છોકરાને જ વિજ્ઞાન ભણવાની પરવાનગી હોય. અને છોકરીઓને ના પાડવામાં આવે. શું એ ન્યાય કહેવાય? નહીં ને? એ જ રીતે જો કોઈ કંપનીમાં સમાન લાયકાત હોય છતાં માત્ર સ્ત્રી હોવાથી નોકરી ન મળે તો એ પણ અન્યાય છે. તેથી સમાનતા માત્ર શબ્દ નથી. પરંતુ ન્યાય અને માનવ અધિકારનો આધાર છે.
મને લાગે છે કે બદ બદલાવની જરૂર જરૂર જરૂરત ઘરમાંથી જ થવી જોઈએ.
હા તું એકદમ સાચી વાત કરે છે. બાળક જે વાત ઘરમાં શીખે છે. એ જ સમાજમાં લઈને આગળ જાય છે. જો આપણે ઘરમાં તેને સારા સંસ્કાર અને માન સન્માન આપીશું. જે આગળ બાર બધાને એવું જ શીખવશે. આપણે બધાને માન સન્માન અને સારા સંસ્કાર રીતે વાત કરવી જોઈએ. જો માતા પિતા દીકરા અને દીકરીને ભેદભાવ નહીં રાખે બંનેને સમાન પ્રેમ, શિક્ષણ અને તક આપ તો આવનારી પેઢી વધુ સારો સમાજ બનાવી શકશે. આપણે ઘરમાં જ એને ભેદભાવ વિશે ના શીખવવું જોઈએ. આપણે ઘણી વાર નાની નાની બાબતોમાં ભેદભાવ કરીએ છીએ. જેમ કે દીકરાને બહાર જમવા દેવામાં આવે છે અને દીક રીઓને રોકવામાં આવે છે એવી એવી ભૂલ આપણે ના કરવી જોઈએ. દીકરાની ભુલ માફ કરી દેવામાં આવે છે. જ્યારે દીકરીને વધારે ઠપકો આપવામાં આવે છે. આવી નાની નાની બાબતો બાળકના મન પર મોટી અસર કરે છે. ત્યારે એ પણ એવું જ શીખવશે. કે દીકરાને વધારે હક મળે છે અને દીકરીને ઓછો હક મળે છે.
ખરેખર મેં પણ મારા આસપાસ આવું ઘણું બ ઘણી વખતે જોયું છે.
હા એટલે જ તો દરેક વ્યક્તિ એ પોતાની વિચાર સ સરણી બદલવાની જરૂર છે, કાયદા સમાનતા આપી શકે. પરંતુ સાચો બદલાવ તો લોક લોકો ના વિચારો બદલાય ત્યારે જ આવશે એટલે તો આપણે યાદ રાખ રાખવું જોઈએ કે કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન સમ્માન અને સમાન તક આપે છે. એટલી તો આપણે સમાજમાં તો સમાનતા કાપી શકીશું પણ જો આપણા ઘરમાં જ આપને સમાન તક નહી મળે તો શું આપણે આપણા બાળકોને આપણા પરિવારજનો ને આપણા મિત્રોને એવું શીખવાડીશું. કે આપણે દીકરા અને દીકરીઓમાં ભેદભાવ કરવો જોઈએ. ના આપણેે દીકરા અને દીકરીમાં ભેદભાવ ના કરવો જોઈએ.
સાચી વાત છે આપે કદી કોઈ સ્ત્રી પુરુષ કાં તો દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ કરવો ના જોઈએ મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું.
હા આભાર તમારો.
આભાર.